હ હેલો હા તમને મારો અવાજ આવે છે
આવે છે તમારો આવાજ
ઓકે તો આજે છે ને હું તમારી સાથે સાથે વાત કરવા માગુ છું હું ફ્રી હતી તો મેં તમને ફોન કર્યો
હા હા બોલો વાંધો નહી
ઓકે કેમ છો મજામાં બસ એકદમ મજામાં તમે કેમ છો બસ જો મજામાં કેમ છે તબિયત પાણી મજામાં તમારા
હા હા બસ એકદમ મજામાં જો તમે કહો કેમ ચાલે બધું
બસ બધું એકદમ મજામાં શું કરે છે બધા ઘરે
બસ જો અત્ય્યારે તો બધા સૂતા છે તમે શું કરો છો તમારા ઘરે બધા શું કરે છે
મારા ઘરે તો અત્યારે બ મારા ઘરે બી બધા સુતા છે મમ્મી કામ કરે છે ખાલી મે હુ હું નવરી હતી તો મેં તમને ફોન કર્યો મે કીધું લાવ કેટલા દિવસથી તમારી સાથે વાત નહી કરી તો તમારી સાથે વાત કરી લવ એમ
અચ્છા સારું કર્યું તો ફોન કરીને તમે બોલો બોલો શું કામ હતું
કઈ નહી બસ જો મારે છે ને સ્ટડી રિલેટેડ તમારી સાથે વાત કરવી હતી તો મેં કીધું લ લાવ આજે ટાઈમ છે તમે બી ફ્રી હતા આજે તો મેં કીધું લાવ આજે તમને ફોન કરીને બધું પૂછી લોઉ એમ
હા હા બોલો બોલો શું થયું
અરે એમાં છે ને અત્યારે હું થર્ડ યરમાં આવી ને તો મારે સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે એમાં એચઆર છે ફાઈન ફઇનાન્સ છે અને માર્કેટિંગ છે તો કન્ફ્યુઝ છું કે હું કયો સબ્જેક્ટ ચૂઝ કરું તો મેં કીધું લાવ તમે કર્યું છે તો હું હું તમને જ પૂછી જઉં તમારી સાથે જ કન્ફર્મ કરી લઉં કે કયો કયો સબ્જેક્ટ લેવાય કયો સબ્જેક્ટ ના લેવાય શેમાં શું સ્કોપ છે શેમાં આગળ જતા આપને કામ આવશે અને કયું વધુ સારું છે તો મે કીધું લાવ તમારી સાથે કન્ફર્મ કરી લઉં અને પછી સિલેક્ટ કરી લઉ સબજેક્ટ અચ્છા એમ છે
તો પછી તમને ઇન્ટરેસ્ટ સેમાં છે પેલા તો એમ કો
કારણ કે આ બધું છે ને ઇન્ટરેસ્ટ પ્રમાણે હોય એટલે તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય
એ તમારે લેવું જોઈએ આજે તમને એચઆરમાં જવું છે. તો તમે આ ચાર લઈ શકો છો. હવે જો તમને એક ખુરશી વાળી જોબ જોઈએ છે. આમ તમને કશું કામ નથી કરવું તમે બધાને સમજી શકો છો તમારી ઇમોશન સ્લ સારી છે.
હ.
તમે બધાના ઇમોશન્સ ને સાથે રાખીને ભેગા કરીને કામ કરી શકો છો તો તમે આ ચાર લઈ શકો છો. જો તમને બેંકિંગની લાઈનમાં જવું છે. તમને બેં બેંકિંગ સેક્ટરમાં આગળ વધવું છે. તમે સારા પૈસા વાળી ગવર્મેન્ટ જોબ જોઈએ છે. જે જે આ લાઈક એવરી મંથ ના સેકન્ડન્ડ ફોર્થ સે -' રજા હોય હર હોલિડે પર રજા હોય. તો એવી એવ. એવી જોબ જોતી હોય તમને તો તમારા માટે ફાઈનાન્સ બેસ્ટ છે. અને જો તમને માર્કેટિંગ કરવું હોય ડિજિટલ માર્કેટિંગ કરવું. હોય તમને એ કોર્સમાં આગળ વધવું હોય તો તમે માર્કેટિંગ લઈ શકો છો.
જો
માર્કેટંગ માર્કેટિંગમાં વધારે સ્કોપ છે. ફાઈનાન્સ માં બી સ્કોપ છે. પણ માર્કેટ ફ્યુચરમાં જોવા જઈએ આપણેે તો માર્કેટિંગમાં વધારે સ્કોપ છે. ફાયનાન્સ માં અઉન્ટસ આવશે જો તમારા અકાઉન્ટસ સારા હોય. તમને અઉન્ટિંગ ટેક્સેશન ફાઈનાન્સ સ્ટટેસ્ટિક આવડતું હોય તો તમે ફાઈનાન્સ લઈ શકો છો ઇટસ ઓકે ઇટસ બેટ ફોર યુ. પણ જો તમને આગળ ડિજિટલી ઇન્ટરનેટ થ્રુ આગળ જવું હોય
હમ.
અ તમને માસ્ટર્સમાં આઈટી ફિલ્ડમાં જોવું હોય લાઈક ડિજિટલ કરવું હોયઈ િટલ માર્કેટિંગ કોર્સ કરવો હોય તો માર્કેટિંગ તમારા માટે બેસ્ટ છે.
હ.
અને એચમાં તો બેઠી જોબ છે એ તો ગર્લ્સ માટે બહુ સારી જોબ છે. જો તો તમને એમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એમાં જઈ શકો છો.
અચ્છા એવું છે તો પછી. હું તો એમ કહું એમ વિચારું છું કે. તમે મને કહો કે મારા માટે બેસ્ટ શું છે કારણ કે મને વધારે ઇન્ટરેસ્ટ માર્કેટિંગમાં છે હવે જો એચઆર તો મને લેવું જ નથી એચઆર મને ગમતું જ નથી તો મે મારા માટે બે ઓપ્શનસ છે ફાઈનાન્સ અને માર્કેટિંગ ફાાઈનાન્સમાં મને સ્ટેટસ્ટિક્સ અકાઉન્ટ્સ એવું આવડે છે પણ એટલું બધું બ નહી તો આઈ એમ કન્ફ્યુઝ કે હું ફનાસ લવ કે માર્કેટિંગ લઉ તો તમે મને થોડી વધારે શીખ વધારે નોલેજ આપો કે એ એમાંથી હું શું લઈ શકું શું મારા માટે સારું કારણ કે માર્કેટિંગ હું કરી શકીશ મને એું ખબર છે પણ ફાઈનાન્સ માં હજી થોડું મને ડાઉટ લાગ તો તમે એ ડાઉટ મારો ક્લિયર કરી શકો છો પ્લીઝ.
હા ઓકે હું ક્લિયર કરી દઉં તમારો એક પોઈન્ટ. જો તમને માર્કેટિંગમાં તમે શ્યોર છો કે માર્કેટિંગ તમને આવડશે. આવશે તમને, કારણ કે એ ફ્યુચર માં તો આપણને ખબર છે કે ડિ થવાનું છે ઇન્ટરન્યુ થવાનું છે. તો જો તમને એમાં રસ હોય તો તમને માર્કેટિંગ લેવાય. પણ જો ફાઈનાન્સમાં તમને અકાઉન્ટિંગ નહી આવડતું સ્ટેટસ્ટિકસ નહી આવડતું. ટેક્સેેશન નહી આવડ તો પછી એ તમારા માટે કશા કામનું નથી. સ્કોપ બંનેમાં સારા છે. પણ જે તમને વધારે આવડે જે તમને વધારે એમ લાગે કે ના હું આ કર શકીશ, તો તમને એર લેવું જોઈએ. કારણ કે જે તમને નઈ આપડે એ તમે જાય તો પછી આગળ ફ્યુચરમાં તમને કોઈ બેનિફિટ નહીં થાય એનો. તમને કશું જ ઉપયોગમાં નહીં આવે. એના જો તમને થિયરી સારી આવડે છે તમને માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ છે. તો તમે માર્કેટિંગ લો ઇટ્સ ઓકે એ તમારા માટે સારું છે. તો મારા ઓપિનિયન પ્રમાણે જો તમને ફાઈનાન્સમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને ઇન્ટરેસ્ટ છે બી પણ નથી આવડતું અકાઉન્ટ એટલું બધું કે જેટલું માર્કેટિંગમાં આવડે તમને. કારણ કે એ આખો થિયોરી બેઝ સબ્જેક્ટ છે, અને પેલો આખું પ્રેક્ટિકલ બે સબ્જેક્ટ છે કે એમાં સાજ આવશે તમારે સાજ કરવા પડશે, ફ યાદ રાખ પડ, અને માર્કેટંગમાં તો ખાલી
ખ છે
તમે માર્કેટિંગ લઈ શકો છો. એ સારું છે તમારા માટે, તો મારા મત પ્રમાણે તમારે માર્કેટિંગ લેવું લેવું જરૂરી છે એમ. તમે એ સારી રીતે કરી શકશો. તો તમે માર્કેટિંગ લઈ લો હું એવું કહ છું તમને.
હા એ તો તમે સાચું કીધું.
હ સબ્જેક્ટ ક્લેક્ટ કરી દઈશ અને જો એમાં બી મને કોઈ ક્વેરી હશે. તો હું ત તમારો કોન્ટેક કરી પ્લીઝ તમે મારું થોડી હેલ્પ કરજો હા ને, અને બીજું એમ કેતી તી, કે આગળ મારે માસ્ટર્સ કરવું અને મારે છે ને ચોથું ઇયર કરવાનું છે, તો એમાં ફોર યરમાં ઓનર્સ છે તો ઓનર્સમાં તો તમને શું લાગે છે કે મારે કરવું જોઈએ ઓનર્સ કે પછી હું માસ્ટર્સમાં ફારવર્ડ થો માાસ્ટરસમાં અડમિશન લો. તમને શું લાગે છે કે હું શું કરું?
જો ફોર્થ યર કરવું હોય. અને તારા કોલેજમાં ખાલી ઓનર્સ જ છે. ઓનર્સ એટલે જસ્ટ થથીયોરી સબ્જેક્ટ. જો તને ઇન્ટરેસ્ટ હોય એમાં કોઈ સબ્જેક્ટ તને ગમતો હોય. તો પછી તારે ફોર જોઈએ, એમાં કોઈ વાંધો નથી. અને ફોર્થ યર તો તમારી માટે સારો બેનિફિટ છે એમાં તમને માસ્ટર્સ નુ મળવાનું આવશે કવર્સ થશે એમાં અને ઇન્ટર્નશીપ્સ આવશે. તો તું એમાં જઈ શકે છે. ફોર્થ યર કરી શકે છે વાંધો નહી હા તું કરી શકે છે એ ત્યારે તારે તારે કરવો જોઈએ ફોર્થ યર હું એમ કહું છું.
હા ઓકે મને ખબર પડી ગઈ તો હું ફોર્થ ઈયર નું તો વિચારીશ હજુ પણ સબ્જેક્ટ માટે તમે મને હેલ્થ કરી એના માટે થેન્ક યુ. અને બસ આટલું પૂછવું તું મા તમારાથી અને બીજી કોઈ આગળ જરૂર હશે તો હું તમને કોન્ટેક્ટ કરીશ તમે પ્લીઝ પ્લીઝ મારી હેલ્પ કરજો મને તમારી સાથે વાત કરીને બહુ જ સારું લાગ્યું અને જો મને કોઈ ક્વેરી હશે તો હું તમને શ્યોર ફોન કરીશ પ્લીઝ મારી હેલ્પ કરજો તમે હા ને
હા શ્યોર હું તારી હેલ્પ કરીશ. અને બીજું કઈ કામ હોય તો બી તું મને યાદ કરી શકે છે. હું એની ટાઈમ તારી સાથે વર્ક કરીશ. થેન્કયુ સો મચ મને બહુ ગમે તે મને ફોન કર્યો.
હા થેન્ક યુ મારી હેલ્પ કરવા માટે સારું હું પછી વાત કરું બાય.